હેલો.
હા બેહેન શું કરું છું.
કઈ નહી હું તો મજામાં જ છું તમે.
કે તમે કાલે ફિલ્મ જોવા ગયલા હતા તો ત્યાં શું કર્યું અને કેવી રીતે તમારું પ્લાન બાઈ ન ફિલ્મ જોવા જઈએ આપણે.
હા અમે તો કેટલા દિવસથી પ્લાન નથી બનાવતા હતા પરંતુ અચાનક માં બધા લોકો કીધા કે ચાલો આજે આપણે ફિલ્મ જોવા જઈએ તો ત્યાંથી અચાનક નીકળી ગયેલા તો મને તો એવું લાગે છે કે અ ફિલ્મ મને જોવું ખૂબ જ ગમે છે ખાસ કરીને જય્યારે હું ફ્રી હોઉ ત્યારે જો આપણે બહારની ગયેલા હોત તો હું તો મોબાઈલમાં કે ટીવીમાં ફિલ્મ જોવાનું ખૂબ જ પસંદ કર્યો છું ક્યારેક હું કેટલીક પણ ફિલ્મ જોઈ લઉં છું અને ક્યારેક પરિવાર સાથે બેસીને પણ જોઈ લઉં છું અને મજા લાગે છે અમે અ રાત્રે આ આઠ વાગે ગયેલા હતા અને મારી ફેમિલી હાથે પણ હતી તો અમે ત્યાં ગઈને ખૂબ જ મજા કરી અને એવું લાગે છે કે આ પરિવારિક ફિલ્મ છે અ તમને ફિલ્મ જ જોવાનું ગમે છે કે નહીં?
અમે બી કેટલાક દિવસ થી ફિલ્મ જોવાનો છે ને પેલું પ્લાન બનાવતા હુતા કે ચાલો ફિલ્મ જોવા જઈએ એ ફિલ્મ જોવા જઈએ પણ તમને ખબર છે ને કે આ આજના જે ઝડપી જીવન છે એમાં માણસ સતત ને સતત છે ને જવાબદારીઓમાં વ્યસ્ત જ રહે છે આ વ્યસ્ત જીવનમાં થોડી મજા અને આરામ ખુશી મેળવવા માટે મનોરંજન ખૂબ જ જરૂરી છે પરંતુ જો જો સતત જીવનમાં જો જરા જરાક જરાકને સમય મળતો હોય તોને પરંતુ આજના સમયમાં તો તમને ખબર જ છે કે મનોરંજન ના ઘણા સાધનો છે જેમ કે ટીવી છે મોબાઈલો છે ગીતો છે રમત ગમત અને ખાસ કરીને જો આપણે જોઈએ ફિલ્લમ છે આપડણે જુના જમાના થી જ જોતા આવીએ છીએ કે કેવી રીતે ફિલમો કે આપ આપણા જે માતા હલો ફરજ એ માટે બધું જ છે ફિલમો મનોરંજન ન સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયો છે નાના બાળકો હોય કે મોટા બાળકો લોકો હોય દરેક ને ફિલમ જોવાનું. ગમે છે ફિલ્મો માત્ર મજા માટે જ નહીં પરંતુ તેમાંથી આપણને ઘણું શીખી પણ શકીએ છીએ અને ઘણા ફિલ્મોમાં તો જીવનના સારા સારા સંદેશો અને સાંસ્કૃતિક સમાજ ના મુદ્દાઓ પણ દર્શાવવામાં આવે છે આ બાબત કેટલીક બરાબર છે તો ફિલ્લમો થ્રુ ફિલ્લમો થ્રુ આપણને કેટલીક સારી સારી બાબતો શીખવામાં આવી રહી છે અને સંસ્કૃતિ આપડી કઈ છે તે બધું શીખવામાં આવી રહ્યું છે તો આ બધું ખૂબ જ જરૂરી છે જેમ કે ગુજરાતી ફિલ્લમોમાં પણ આજે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે પહેલાના લોકો હિન્દી ફિલ્મોને બધુ જોતા હતા પરંતુ હવે તો ગુજરાતી ફિલ્મો હવે સાઉથની ફિલ્મો એ બધું કેટલી બધી ફિલ્મો આવી ગઈ છે મરાઠીમાં પણ ફિલ્મો આવે છે કન્નડ કેરળ બધા આપણા આપણા ભારત દેશ છે તો અલગ અલગ રાજ્યોમાં લોકો અલગ અલગ જે છે તે પોતાની ફિલ્લમો બનાવી રહ્યા છે તે બધું કેટલુંક સારી બાબત છે તમે કઈ મુવી જોવા ગેલા ગુજરાતી કે હિન્દી મુવી જોવા ગેલા હતા.
અમે તો હિન્દી મવી ગયેલા હતા જોવા માટે જેમ કે અમણાં જે નીકળેલું ધૂર અંદર એ એ મવી ગયા હતા જોવા માટે કારણ કે મને તો એવી ફિલ્મ વધુ પસંદ હોય છે જેમાં હરવી હોય અને જેમાં કોમેડી હોય કારણ કે આવી ફિલ્મ મને હસાવે છે મારો મૂડ સારો કરી દે છે જો દિવસે થોડો થાકાન લાગેલો હોય તો ખાસ કરીને કોમેડી ફિલ્મ જ પસંદ કરું છું અને મને તો રોમેન ટીક ફિલ્મ પણ ગમે છે કારણ કે તેમાં સ્ટોરી સુંદર
હા આ વાત તો તમારે બરાબર છે. છે કે તમને જે વાત કર કે તમે એ બધું ફિલ્મો જોવાની મજા પડે છે, કોમેડી મુવી ગમે છે કારણ કે આજના સમયમાં છે લોકોની જે હસી છે એ ખોવાઈ ગઈ છે એટલા માટે જ કોમેડી ફિલ્મો બની રહી છે. કેટલીક સારી નહી કે આપણને ખુશી આપી દે છે ખુશી આપી દે છે કેટલું બધું સારું કે આપડે તેનાથી કેટલા એ બધું ખુબ જ સારું. આજનું જીવન છે એ ખુબ જ, અ સમય ભર્યો અને એવું હોય છે, કે તેમાં તેમાં આપણે સમય નથી મળતો, તે એ વાત જીવનમાં માત્ર કામ જ જરૂરી નથી પરંતુ જવાબદારીઓ છે. જીવનમાં જયારે આપણું જીવન જયારે બોરિંગ બની જાય છે ત્યારે મનોરંજન માટે તાજગી આપવા માટે, મનને શાંતિ આપવા માટે આપણે ફિલ્ડમો જોવા એ ખૂબ જ જરૂરી બની જાય છે. આજના જેમ કે સમય છે તો ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ બધા ફોનમાં જ જોઈ લેતા હોય છે પરંતુ એ માત્ર આપણા સુધી જ રહે છે. પરંતુ જયારે આપણા આપણા પરિવાર સાથે મસ્ત મળીને ફિલ્મો જોવા જઈએ છે. એ તો કેટલું સારી બાબત લાગે છે આપણને અને ફિલ્મો આપણા સમાજ નું પ્રતિબિંબ છે. સમાજમાં જે સમસ્યાઓ છે જેમ કે ગરીબી સમસ્યાઓ શિક્ષણની સમસ્યાઓ, પુરુષ ની સમાનતાઓની કેટલી બધી આપડી એવી બધી મૂવી જોઈ ગયા છે, કે જે ગરીબી ઉપર બનેલી હોય છે, જે શિક્ષણ ઉપર બનેલી હોય છે અને એ પુરુષની સમાનતા ઉપર બનેલી હોય છે. તે અને એ બધું બનેલું હોય છે તો આ બધું કેટલુંક સારી બાબત છે કે આપણેે એમાં એનાથી સમાજને સમાજને જે શિક્ષણ છે એ મળી રહ્યું છે તો એ ખુબ જ જરૂરી બાબત જેમકે તમે કીધું કે હું પણ મૂવી જોવા ગયલી હતી તો એ બધું ખુબ જ જરૂરી બાબત છે. આપણા જીવનમાં વધુ શીખવા માટે બીજી આપણને પાત્રો દ્વારા શીખવામાં આવે રહ્યો છે અને સમજાવી સમાજની એક આ વીકમાં આવે છે. આમના માટે એનાથી આ ફમોથી આપણને પ્રેરણા મળે છે, અને આપ એને અનુસરીએ છીએ અને આ બાબત એ ખુબ જ જરૂરી આવે અને તેના પ્રતિ સમાજ એ એક જેમ કે આપણે આપણે જોઈ છે રમત ગમત સંગીત નૃત્ય એ બધામાં પણ ફિલ્મો બની રહી છે, એ બધામાં પણ ફિલ્મો. બની રહી છે એટલા માટે આ જરૂરી બાબત છે તમે એના વિશે શું કહેવા માંગો છો.
હા મને તો એવું લાગે છે કે જયારે હું ફિલ્મ જોઈ રહું છું, ત્યારે તેની સ્ટોરી પર ખ્યાાસ ધ્યાન આપું છું જો સ્ટોરી સારી હોય તો ફિલ્મ લાંબી હોવા છતાં પણ બોરિંગ લાગતી નથી. પણ જો સ્ટોરી સારી ન હોય તો થોડીક વાર પછી મન ઊંચું થઈ જાય છે. મને ફિલ્મમાં એક્ટિંગ પણ મહત્વપૂર્ણ લાગે છે, જો એક્ટર સારું અભિનાયક કરે તો ફિલ્મમાં વધુ રસપ્રદ લાગે છે. ક્યારેક તો તે માટે ફિલ્મો જોવાની ઈચ્છા થાય છે અને મને ગીતો સાંભળવા પણ ખુબ જ ગમે છે, ખાસ કરીને જય્યારે હું એકલી હોં અથવા કામ કરતી હો ત્યારે હું ગીતો સાંભળું છું ગીતો સાંભળવાથી મારો મૂડ સારો થઈ જાય છે અને કામ કરવું પણ સરળ લાગે છે. મને તો ગુજરાતી ગીતો પણ ગમે છે અને હિન્દી ગીતો પણ ગમે છે. ગુજરાતી ગીતમાં એક અલગ મીઠાસ હોય છે અને હિન્દી ગીતમાં પણ અલગ પ્રકારની ફિલિંગ હોય છે. મને તો એવું લાગે છે, ક્યારેક હું જૂના ગીતો પણ સાંભળું છું કારણ કે તે એમાં શબ્દો ખુબ જ સુંદર હોય છે અને શાંતિ મળરે છે નવા ગીતો પણ મજા આવે છે પરંતુ ખાસ કરીને જય્યારે તેમાં સારો મ્યુઝિક હોય. અ તો ફી ફી સમયમાં, ફ્રી સમયમાં હું યુટ્યુબ અથવા રીલ્સ પણ જોઈ લઉં છું, જેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે, યુટ્યુબ પર કે, મોજ પર આ ખાસ કરીને નાની નાની એપો પર હું રીલ્સ જોઈ લઉ છું અને કોમેડી વિડીયો પણ મને ખુબ જ ગમે છે, કારણ કે મને હસાવે છે, મારો સ્ટ્રેસ ઓછો કરે છે ક્યારેક હું મોટિવેશન વિડીયો પણ જોઉં છું. જેથી કઈક નવું શીખવા મરે છે અને જીવનને એક નવી આગળ વધારવાની પ્રેરણા આપે છે મને એવું કહેવું છે, કે ક્યારેક મિત્ર સાથે વાત કરવી પણ મનોરંજન લાગે છે, પરંતુ લાંબી વાતચીત કરવાથી મન હળવું થઈ જાય છે, અને ખુશી મળે છે જેના કારણે જેના કારણે મનોરંજન જીવનમાં ખુબ જરૂરી છે કે કારણ કે આપણે ખુશ રહે ખુશ રહેવું જોઈએ અને સ્ટ્રેસ ઘટ છે. જો આપણે જો આપણે ફક્ત કામ જ કરીએ અને મનોરંજન ના કરીએ તો જીવન બોરિંગ લાગે છે અને કામ પણ કરવાનું ગમતું નથી જેના એક મહત્વની બાબત એ છે કે ક્યારેક ઘરમાંથી ઘરમાં નહી રવું પરંતુ ઘરની બહાર જઈને ક્યારેક ફરી લેવું, બીજે જગ્યાએ મવી જોઈ લેવું, ફ્રેન્ડ હાથે મવી જોવા જવું, મનોરંજન કરવું અને નાની નાની બાબતો આપ આપણા માટે ખૂબ જ જરૂરિયાત હોય છે, અને મન અને મનને શાંત આપે છે. મને તો એવું હોય છે કે મને તો એવું હોય છે કે બધા વિષયો આપણા માટે ખૂબ જ જરૂરી છે. અને આજે તમે કીધા કે આપણે જીવનમાં ફિલ્મો જોવાનું અને મનોરંજન કરવાનું જેના કારણે આપની જરૂરિયાત વસ્તુ પૂરી કરી લેવા અને ક્યારેક હસી મજાક પણ કરી લેવું જોઈએ.
હા તમારી વાત તો બરાબર છે અને હું આ વાતની માનું છું જેમકે આજના સમયમાં મનોરંજન કરવા માટે કોઈ સાધન નથી બચ્યું તો આજ એક જ આ સાધન છે અને તમે ખુબ જ સારું કર્યું કે ફિલ્મ જોવાનું તમારું મન થા ચાલો બેન તમારાથી વાત કરીને ખુબ જ સારુ લાગે અને હું વિચારી કે
ઓકે ચાલો બાય.